જયસે કૃષ્ણ ટં
કેમ છો તમે હા મને આવે છે
કેમ છો તમે હું તો મજામાં જ છુંું હ
ઓકે તો તમે જો શું કરવાનું છે અમ તમા અમને અમને વિચાર કર્યું છે કે ટાઈઇમ્ ઇમ્પોર્ટન્સ ઓફ ટાાઈમ ઉપર આપણે વાત કરવાની છે ઓકે
હા
છે તમે જો જયારે આપણે ડેલી ર ન માટે બધું કામ કરીએ છેીએ ત્યારે આપણે એક ટાાઈમટેબલ બનાવી લેવાનું જય્યારે આપણે સમય મોર્નિંગ ંગ મેં સિક્સ વે આ કામ કરવાનું છે પછી મે રેડી થવાના છે પછી ઓફિસ જવાનું છે આ બધું કામ હોય છે જં તમે ટાઈમટેબલ નો સેટ કરો તો તમને બી ખબર છે બઉુ લેટ થઈ જાય છે તમારો ટાઈમ કાં નીકળી જાય તમને બી ખબર ના પડવાની હોય ઠીક છે આ માટે તમારે શું કરવાનું છે આપણે કે આપણે એક ટાઈમ ટેબલ બના માનુંું ક આપણે આ કામ કરવાનું છે અને જ્યાં બી જે બી મોર્નિંગની પ્રેપરેશન હોય તમારે રા તે કરી દેવાનું છે હું પોતે કરું છું મને મોર્નિંગમાં જલ્દી ઉઠવું છે તો હું શું કરું છું રાતે ટેન બજે સુધી હું સારી વેજીિટેબલ કટ કરી દઉં છું અને બધા કામ રાતે જ કમ્પ્લીટ કરીને મૂકું છું બધાને કપડાં મૂકી દઉું છું બધા કામ સરખી રીતે કરી દઉં છું તો મને મોર્નિંગમા એટલી વધારે ટેન્શન નથી થતી મારું કામ સરખી રીતે થઈ જાય છે એમ
એવું હું પણ ટેમ અ હું પણ થોડો ટાઈમ મેનેજમેન્ટ કરું છું પણ હમ થોડીક વાર છે ને એ ટાઈમ પર મારથી મારાથી કામ થતું નથી જેમ કે મેં કાલે વિચાર્યું હતું કે મે સવારે ઉઠીને જીમ જઈશ પહી જીમ જઈને આવીને થોડું કેમ નાસ્તો કરીશને પછી હું હમણાં જે હું હુ જે કઅ છું કોલેજ તો કોલેજ જઈને આવું પછી કોલેજ કોલેજથી પાછો એક વાગે ઘરે આવીને જમું પછી જમીને પાછો જોબ પર જાવું આ આ રૂટીન છે મારું પણ અમુક વાર આ રુટીન થોડું એમ તેમ થઇ જાય છે જેમ કે સવારે અમુક અમુક વાર જીમ ન જવાય તો એના કારણે શુ ટકલીફ પ પડી શકે છે મને ટાઈમ મેમ ટાઈમ મેનેજમેન્ટના અભાવથી
હા આ તો છે તમારે તમે સારું કહો છો એમ ના મારા સાથે બી મસ્ત થાય છે તો હું શું કરું છું મારુ મારુ મોર્નિંગ જે ટાઈમ તુને આ શું છે હું અને જાઈને હુંવાના સાસનું કરી દીધું છે કે મોને મારો બઉ ખાય ખાઈ નો થાય તો હું શું કરું છું કે પેલા હું મોર્નિંગ જ તેથી પછી મારો ટાઈમ કા નીકળી જાય તે મને ખબર નથી પછી મારે ઓફિસ ભી જવું હોય છે આ માટે હું શું કરું છું અમના કે હું મોર્નિંગના ટાઈમ જીમ નો ટાઈમ હું સાંજે કરી લીધું છે મારે પછી હું સાંજે ફાઈ બજે જે જીમ જાઉં છું પછી બધા કામ મોર્નિંગમાં પતાવી દઉં છું મારે બધું કામ પછી આવીને હું તીન મે બપોર આવી જાઉં છું પછી એ બધા કામ પેન્ડિંગ મારું કામ હોય બધા પતાવી દઉ છું પણ તમારી સાથે નથી તમારા કેવુ તમારા આખો દિવસમાં ઓફિસ હોય છે ઠીક છે મારું હાફ ડે નું હોય છે તો મને કોઈ વાંધો નથી આવતું પછી સાંજે શું જીમ જ કરવામાં સાંજે શું થાય મને એક કલાક બે કલાક હું બ આરામથી આપી શકું છું પછી શું છે કે બે કલાક જીમ માટે મારું સારું રહેશે અને મોર્નિંગ જયારે હુંમ જતી હતી ને તો મારે શું થતું હતું કે હું એક કલાક મુશ્કેલથી આપતી હતી પછી હું એક કલાકે ભાગ ભાગ કરતી હતી પછી આમ જતી તી પછી આ બધું મારેથી ન થાય. પછી હું શું કરું કે મારુ બહુ હે્ટિક થઈ જતું હતું. મારે ખાવાનું બનાવવાનું હોય બધું રીતે કામ કરવાનું હોય અને ઓફિસની પેકિંગ કરવાની ટિફિન પેક કરવાનું હોય તો બધું નથી થતું આ માટે હું શું કર્યું મારા જીમ નો ટાઈમ ચેન્જ કરી દીધો છે તમે બી એ પ્રમાણે ચેન્જ કરી શકો છો તમારા જે બી પ્રોબ્લેમ છે તમારા માટે તમે ટાઈમ મેનેજમેન્ટ કરીને રાખો તમે મોર્નિંગ કો કે મોર્નિંગમાં જે ટાઈમ હોય ને એ બધા કે બહુ જલ્દી નીકળે છે તમને બી ખબર છે.
હા એ તો છે જ પણ હું ટાઈમ મેનેજમાં કરી શકતો નથી કારણ કે હું સવારે ઉઠું તો પછી અ આપડે મે જીમનો ટાઈમ ની નથી બદલી શકતો કેમ કે સાંજે હું જોબ પર જામ ત્રણ વાગે તો ત્રણ વાગે જોબ જોબ પર જઈને આવું તો મને એમ કે હું સાંજે અગિયાર વાગે આવું. જેથી હું તા તા અગિયાર વાગે સુધી તો જીમ ખુલ્લી ના રે ને એટલે થોડો એમ ડિફિકલ્ટ સર્જાય છે.
આ તો છે તમારા પર ત અ અત્યારે તમારે આપ આમ તમામ કરી શકો જયારે તમે ટાઈમ ટેબલ આપણો છે કે તમે મોર્નિંગનો તો મેં બધા કામ રાખ તે તમે કઈને મુકી શકો છો. જે તમને તમારે ટાઈમ હીશ પણ થાય છે તમે રાતે મૂકી દો કરીને પછી તમારે ખાલી એક જ કામ હોય તમારે જીમ જવાનું હોય તો પછી તમે આ ટાઈમ ઉપર જીમ જઈને આવી જાવ રાતે તમારું અડધું કામ થઈ જાય પછી તમારું ટાઈમ ટેબલ સીપ ટેબલ થઈ જાય છે. આખો દિવસ તમારા શાંતિ સે નીકલશે એમ જ કરવાનું તમારે શું થાય કે તમારુ જીમ બી ટોપર તરીકેશે કરી શકો છે તમારા માઇન્ડમાં શું રહે કે મારે જવું છે. તે આ કરવું છે મને આ બી કરવું આમ જવું છે પછી આ બહુ હે્ટિક થાય છે. ત્યારે તમે ટાઈમ મેનેજમેન્ટ રાખો કે મારે રાખ તે કરીને તમે તમે છો એક દિન કરીને તમે રાતે બધું કામ મૂકીને કરીને રાખી તો કે તમારા મોર્નિંગનું અડધું કામ થઈ જાય પછી મોર્નિંગમાં તમે ટાઈમ સુધી તમે જીમ જઈ શકો છો તમેણા પોતાનું કામ કરી શકો પછી તમને
હા જો ટાઈમ મેનેજમેન્ટ મુશ્કેલ છે પણ જો એક વખત ટાઈમે મેનેજમેટ થઇ જાય ને તો આપણા માટે બહુ સારું કેહેવાય કે નઈ
હા આ તો છે તમે જોવા જાવ કે તમે અ જો અમે હમે બી કરીએ છીએ અમે મારું બી કલાસીસ ચાલે છે ટ્યુશન ની કલાસ ટ્યુશન ક્લાસીસ ચલે છે અને બધા લોકોની બી ક્લાસીસ ચલે છે કંઈ ને કંઈ ક્લાસીસ હોય છે તો આ અમે શું થાય છે કે તમે અડધો કામ તો તમારા મોર્નિંગ જે પતી જાય છે આ તમે બપોર તમે ફ્રી થાઓ છો ફ્રી તમે આપનું પેન્ડિંગ વર્ક વર્ક કરી શકો છો અને તમે આપને બીજા બધા ઘણા કામ કરી શકો છો જેના જેના રિલેટેડ તમેને પોતાનું કામ હેડિક તમારું કામ થઈ જાય પછી મોર્નિંગ મે વધારે કામ નથી રાખવાનું હોયકે મોર્નિંગમાં એવું ઘાઈ ઘાઈ થાય છે તમે કેટલું બી કરી લો પછી તમારો ટાઈમ એવું રીતે નીકળે છે કે તમને ખબર બી ન પડે આ માટે પણ તમે જે બહાર જાાવ છો તમારે કઈ સોચ વિચારીને જવાનું તમારે કઈ કામ કરવું છે પછી આ તમારે પહેલાથી તમારા માઇન્ડમાં સેટ કરીને જવાનું છે બધા લોકો એમ જ કરે છે કે માઇન્ડ સેટઅપ કરીને જાય છે કે મારે આ જવું છે મારે આ કરવું છે મને આમ જાય છે મને અહીંયા અહીંયા જવાનું છે મને આ રીતે બધી રીતે કામ કરવું છે આ બધા લોકો એમાં જ કરે એમને કોઈ તકલીફ ન થાય પછી તમારો ટાઈમ મેનેજમેન્ટ થઈ જાય જ્યાં સુધી તો ત્યાં તો તમાર કામ બી ટાઈમ સુધી પતી જાય છે જ્યારે અમે ટાઈમ મેનેજમેન્ટ મારી સાથે ફેમસ થયું હતું કે હું કંઈ મને કઈ જવાનું હો તો અનેને મિટિંગ હતી પછી હું ટાઈમ મેનેજમેન્ટ નથી રાખ્યું પોતે આરામથી જતી હતી ક્યાં જઈ પછી ત્યાં જઈને મને ખબર પડી કે મારું તો આખું દિવસ મા તો અડધો દિવસ નીકળી ગયું હતું પછી ટાઈમ મેનેજમેન્ટ કર્યું તો મારોું ટાઈમ આખું સેવ થઈ ગયયો હેને તો આ પ્રોબ્લેમ થાય છે બધા માટે થાય છે
એટલે કે હું કોઈ પણ કામ કરતી પેલા એટલે જેમકેલે જેમકે કાલે મારું આ કામ છે મેં એક દિવસ પલા ટ મે કરી લ અને બીજા દિવસે સ્વીકારું કે મારે આ કરવું છે આ ટાઈમે મારે આવું છે તો જ મારાથી કામ થાય એવું ને
હમ
એટ થોડક એટલે આપડે જે કામ કરવાનું હોય તેનું એક દિવસ પહેલા કે એક દિવસ પહેલા રાત્ર આમ થોક ટાઈમ કરી લેવાનું કે આટલા વાગે ઉઠવાનું છે પછી આપણે નાઈ ધોઈને પછી જીમ જવાનું છે પછી જીમમાં જઈને આવીને એ આપડે કઈ નાસ્તોસ્તો આપણે કરવો હોય બ્રેકફાસ્ટ કરવું એ કરીને પછી કોલેજ માટે નીકળું છું પછી કોલેજ થી જઈને આવીને બે વાગે આવું પછીમ જમીને પછી જોબ પર જને ટાઈમ મે કરવું પડે
હા તોું કરવું જ પડે તમારે તો ફર બી ઈજી છે કે તમે કરી શકો છો તમે જો તમેગર માઇન્ડમાં સેટઅપ વિચારી લેશો કે તમે એક વખત તમારું શું છે કે વધારે એમ નથી હેક્ટીક એવી તમારે પોતે બનાવવાનું છે તમારે પોતે બધું તમે તું તમે ઘર તમે બધું મળી જાય મને તમે કહો ને ઘરમે બી અનેક બધા લોકો હોય તો પછી તમારી હેલ્પ કરી દે આ તો થાય ને પણ આ મારા સિચ્યુએશનમાં શું થાય છે કે મને બધારે હેલ્પ નથી મળતી તો પછી મારે તો રાતે અડધું કામ કરીને મૂકવું પડે છે ત્યારે હું આ વાત હું પછી વન મંથ થી કરું છું કે આ કરું છું ત્યારે હું મારું મેનેજમેન્ટ થઈ ગયું છે હવે મને કોઈ હેક્ટીક નથી થતું પેલા જે શું હત તો તો બધા કામ હ મોર્નિંગમાં કરતી તી પછી બધામાં મારા મોર્નિંગમાં થતું હતું પછી એટલ ટેન્શન થતી હતી કે પહોંચવાનું છે પછી હું ટેન મિનિટ લેટ થઇ જતી હતી અને મને ફ ટન ડેલી માટે ડેલી લેટ માગલ પણ હવે એવું નથી થતું કે હવે ટાઈમ મેનેજમેન્ટ થઈ ગયું છે તો ટાઈમ મેનેજમેન્ટથી ઇમ્પોર્ટન્સ છે લાઈફ અગર આપણે કરી પ્રોબ્લમ આવશે તમે જયારે કશો તમે પ્રોબ્લમ આવવાની છે પણ ત્યારે એક બે દિવસ પછી તમને એવું લાગશે કે આ હ મેં સારા માટે કર્યું છે ટાઈમ મેનેજ હ કર્યું છે તો પછી તમને આનું ફાયદા થશે તો એવી રીતે તમે શોપિંગ જાઓ તમે જો તમે મોલ જાઓ કઈ તમારે શોપિંગ જવાનું છે ત્યારે તમે જો તમે ટાઈમ તમે દિનમે બપોરની તમે મોર્નિંગમાં જા તમને કંઈ ભ્યર નથી મળવાની ઠીક છે તમે બપોર જાાવ ત્યારે તમે કઈ ભીડ ન જયારે તમે સાંજે ઇવનિંગ જશો તમને એટલું બધું રસ મળશે કે તમે જો તમાર જ ત્યાં તમાર અડધો કલાક તમારે એવું વહી જાય છે તમને ખબર બી નથી પડતી એટલે હું એમ બસ ટાઈમ મેનેજમેન્ટ કરીને એવું પ્લાન કરું છું કે હું દિન બપોરે ચલીઈ જાઉં છું મારા કામ બધું પતાયને હું ઇવનિંગ ત આવી જાઉં છું ઘર ઉપર પછી મારું બધું કામ ટાઈમ સુધી થઈ જાય છે મરો કોઈ વાંધો નથી આવતોું
એવું હું પણ ટ્રાય હું પણ ટ્રાય કરીશ કે હું કરું જેથી મને ભવિષ્યમાં મુશ્કેલી ના સર્જાય હું એ એ વિશે વિચારી રહ્યો છું કેમ કે હમણા મેં આજે જેમ કે આજે મારી ઓફ છે તો આજે મે સાંજે જઈશ અ સવાલ ક કે આપે કાલે શું શું કણ છે નું ટાઈમ એન્જમેન્ટ કરી જેમ કે સવારે ઉઠવાનું છે પછી આ કરવાનું છે ટેકનું છે પછી એ કરીને એક બે દિવસ અઘરો લાગશે પછી એ આમ રોચિન થઈ જશે
થઈ જશે આ તું છે થઈ હા બરાબર આ તોું થઈ જશે એમસ ભી થાય છે કે મારા ઘરે બ બધા લોકો તમારા ઘરે બધા લોકો રહેે છે મને શું છે કે આપણે પોતે જોને જોઈએ છે ને બધા લોકોને કેવી રીતે કરે છે ત્યારે આપણને ખબર પડે છે કે આપ શું આપણને તો બહુ લેટ થઈ ગયા છે કે આપણે શ આપણા આપણા બધા કામ કરીએ છ બધા લોકો તો ફ્રી થઈ ને બેઠ હોય છે અમે જૂટ્યા ને લવન બધને પતા ફરીી છે તો એ મસ ચ એ કે બધા લોકો સામને વાળા એને બધું ટાઈમ મેનેજમેન્ટ રાખે છે તમારે આ સુધી ઉઠવાનું છે મને સ આપ ટાઈમ પણ મને આ કરવાનું છે મને લાશ તો કરતા તય ભાઈ તમે જો અમે આપને બહુ લેટ નાસ્તા કરીએ છીએ આપ હેલ્થનેારું લે ખરાબ થઈ જાય છે આપણેર ટાઈમધી નાસ્તા કરી લેવાનું ટાઈમ સુધી નાી લેવાનું અને ટાઈમ સુધી આપ આપને બધા કામ પતાવી લેવાનું છે ત્યારે આપને જો આપને હેલ્ી સારી રહેશે તમે વોકિંગ કરી શકો છો ત્યારે તમે જીમ જઈને આવ તમે ચાવો તો બધા લોકો નથી નાને કેધ જીમ જાય છે બધા લોકો તો વોકિંગ કરી શકે કે છે કે એમનું ટાઈમ મેનેજમેન્ટ થઈ જાય જ એટલા માટે એમને કોઈ પ્રોબ્લમ નથી થતી હેલ્થ સારી ર છે મોર્નિંગ મેં બધું કામ પતાય લેવાનું મે બ હેલ્ સારી તમે દબપો સુધી તમે એ થઈ જાવ તો માઇન્ડલી તમને કોઈ ટેન્શન નથી હોતી તો સબસે બેસ્ટ ટ્રાન્ઝેક્ટ તમારે તમારે પ્રેસ કરવાની છે તમારે કપડાં મૂકવાના છે તમારે બેગ પેક કરવાનું છે તમારે જે બી કરવાનું છે તમે અડધું કામ કરીને મૂકી દો
હુ ખુબ ખુબ આભાર તમારો આ આ વિષમાં હુ હું પ્રયત્ન કરીશ હું આ આ રુતિને ફોલો કરું અને મારા મિત્રો પાસે પણ કરાવું ટાઈમ મેનેજમેન્ટ મહત્વ એ સારું છે
હું તો કીધું હતું એવો કરું છું કે હું તો મારે બોટલો ભરવાની હોય મને બધા માટે બોટલો ટિફિન ભરવાનું હોય તો હું હું તો બોટલો રાતે ભરીને અને ફ્રિજમાં મુકું કીધુ તમારે મોર્નિંગ મારું આ કામ રે કે હતું મને બોટલ ભરવાની છે પછી લઈ જવાનું છે હું બોટલ મે સ્ટીલની બોટલ એ ભાઈને મૂકી દઉ છું પછી આને લે તમારે કઈ ઓફિસ જવાનું થવા નુ લઈ જાય છેરો કે ટું ટાઈમ સેફ થઈ જાય છે અને બઉ ટાઈમ સેફ થઈ જાય છે